હલ્લો.
હા આ--અવાજ આવે છે ને?
હા. આવે છે આવે છે, તમને આવે છે ને મારો અવાજ?
હા. મને પણ તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
બરાબર બરાબર. કેમ છો?
બસ આમ મજામાં છું અત્યારે. બાર બેઠો છું. હા જમી લીધું. એ તો કઈ નું જમી લીધું હતું.
બરાબર. શું જમ્યા આજે?
આજે એક મમ્મી એ શું કેહેવાય આપડે રોટલો બનાવ્યો હતો. મતલબ કે પેલો જુવાર નો રોટલો. બાજર. નો નહી. તે જુવારનો રોટલો શાક ને એ માખણને એવી રીતે. તમે શું જમ્યા?
હ અમે ખિચડી.
હા. એ. એ જ ને આપડે ગુજરાતી ખોરાકમાં તો ખીચડીને, રોટલોને એ બધું તો કેટલું બધું વખણાય છે. અને બધા કેટલા ઈચ્છાથી ખાતા હોય છે.
હા, એજ ને હવે તમને ભાવે છે મતલબ આવું દેશી ખાવાનું? હા બાજરાનો રોટલો બનાવે કે ક્યારેક જુવારીનો રોટલો બને કે પછી આપડે દેશી શાક હોય સેવ ટામેટાના શાક કે એવું તેવું
હા એમ તો બધું ભાવે છે, પણ ખાલી એક શુ્ કેવાય આપડે બાજરનો જે રોટલો હોય, એમાં થોડુંક ઓછું પસંદ છે. બીજું બધું તો બઉ ભાવે છે. બધા રોટલા ભાવે જ છે, ખાલી એક બાજરીનો રોટલો જ ઓછો ભાવે છે. અને બીજું કે શાકમાં જે તમે કીધું સેવ ટામેટાનું શાક હા તો એ એ તો મન ખુબ જ પસંદ છે. સૌથી વધારે મનું અમે જો રોટલો ના હોય ને રોટલી હોય ને તો પણ સેવ ટામેટાનું શાક તો ખુબ જ ભાવે છે.
બાકી બીજા શાક થોડાક ઓછા પસંદ છે.
સેઉ ટામેટા એવરગ્રીન છે. મતલબ કોઈ બી તમે રોટલો બનાવો એની જોડે ચાલી જાય બધા રોટલા જોડે મતલબ રોટલી બનાવો રો ટલો બનાવો જુવારીનો હોય મકાનો હોય ગમે તે ચાલી જાય એની જોડે
હા એજ ને આજે મમ્મી એ ડુંગળીનું શાક બનાવ્યું હતું શેવ ડુંગળી
અચ્છા એટલે શેવડુંગળી મતલબ એ કઈ ટાઈપનું હોય? મેં મતલબ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. હા ડુંગળી ટામેટા અને એ બધા સાંભળ્યા છે લસણિયા બટાકાને એવા
હા એટલે આમાં કેવું હોય છે કે ડુંગળી કટિંગ કરીને વગારી દેતા હોય છે. અને પછી એઅંદર આપડે જ સેવ ટામેટાની જેમ જ ઉપર અંદર જ સેવ નાખી દેવાની અને પછી થઈ ગયું શાક સરળ જ છે કમ્પ્લેટ છે શેવ ટામેટા શાકમાં કેવું ટામેટા હોય ને આ ડુંગળી શેવ ડુંગળીમાં ડુંગળી હોય બસ એટલું જ
બરાબર એવું છે. તો કેવો ટેસ્ટ લાગે મતલબ? સેવ ટામેટા મતલબ ડુંગળીનો ટેસ્ટ આવે પ્રોપર કે પછી મતલબ બીજો બી?
એટલે વધારે ખાલી ડુંગળી જ હોય એટલે બીજું કોઈ કશું ના આવે શાકભાજીમાં ત ડુંગળી આવે ને સેવ આવે બીજા મસાલાઓ તેલ ને એ બધું જેમ કે ટામેટામાં આપડે ખાલી ટામેટા જ નાખીએ ને એવી રીતે
બરાબર છે એટલે અમારે અયાં મતલબ ખીચડી બને એટલે મોળી ખીચડી હ બે દિવસ ક્યારેક આઈટમ બને મજા તો હવે ઠીક કે તમે ખાતા નથી એટલે તમને લાગે કે મજા આવે પણ અમારા અયા બી માં મતલબ ત્રણ ચાર વખ
નઈ એટલે શું કેવાય ખીચડી ભેગું જો તમે આવી રીતે ડુંગળીનું શાક બનાવો ને તો મજા આવે અમારે ઘરે જેટલી વાર મમ્મી ખીચડી બનાવે ને તો આવી તો શાક બનાવી દે ડુંગળીનું તો આમાં થોડું થોડુંક શાક ખાઈ ખીચડી ખાઈ ને આવી મિક્સમાં ખાતા હોય ન તો એટલી ખીચડી તો બહું થોડીક ઓછી પસંદ છે. એટલે
હા થોડીક એટલે ઘણી એમ સમજો ને અમને અહિયાં શું છે એકલી મતલબ ખી ખીચડી બનાવે ને એટલે જ અમે મતલબ ના ભાવે એમ કહીયે બાકી તો એની જોડે તમે કીધું ને કે એ સેવ ટામેટા નું શાક હોય કે પછી કંઈક ડુંગળી ટામેટા નું કંઈક બીજું કંઈક ઉકાર આપડે કહીએ મરચાં હોય કે એવું હોય ને. તો ચાલે પણ એકલી ખીચડી મતલબ આમ એવું લાગે કે યાર શું. ખાઈએ છીએ એવું થાય પછી રાતે વળી પછી ભૂખ લાગી આવે પાછું ત્યારે મતલબ થોડો ઘણો કંઈક નાસ્તો પડ્યો હોય તો કરીએ નહી તો પછી ચાલે એમ
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપડે જયારે ખીચડીને એવું ખાઈએ ને તો એ પચવા માટે સરળ રે એના માટે જ‌ઓમતાં હોય તમારે ખીચડી ખાવા મળે એટલે. ખુબ જ સારું કેહેવાય કે તમે ખાવાનું જલ્દી પચી જાય.
હા એ વાત સાચી છે એમાં શું છે ખીચડી થી એમ તકલીફ ના થાય. કે તમને મતલબ બીજી કોઈ પેટ ભારે લાગે. તેથી રાતે ઊંઘ પણ જલ્દી આવી જાય ખીચડી અને છાસ અને ક્યારેક છેનેબાજરા રોટલો ને માખણ ને એવું બનાવે અમારે અહિયાં શું છે મતલબ વધારે આ ચોમાસામાં ને એમાં ઠંડી પડે ને હમણાં તો બાજરો એટલું બધો ના હોય પણ તો પણ થોડો ઘણો થોણો ઘણો લઈ આવીએ મેન શિયાળામાં જ ખવાય કેમ કે. ઠંડી પડે ને એટલે ત્યારે બાજરો ખાઈએ તો સારું એમ.
હા શરીરને બાજરાનું રોટલો હોય તો એ શરીરને ગરમાવું આપે. અને બીજું કે તમારે તાકાત પણ એટલી મળે. જેવી ઘઉંની રોટલી કરતાં તમારે. મતલબ કે આવી રીતે રોટલાઓ ખાવા સારા બાજરાના રોટલો હોય કે પછી જુવાર નો હોય કાઈ નો હોય. ઘણાં બધાં આ પ્રકારનાં બનતાં હોય છે રોટલાઓ તો.
હા એ તો છે જ મે ઇન્સ્ટાગ્રામમાં બે ત્રણ વખત પોસ્ટ. પણ જોઈ છે. કે સૌથી સારામાં સારો જે રોટલો હોય ને મતલબ પચવામાંને માં તો જુવારીનો સૌથી સારામાં સારો પછી બાજરાનો મકાઈનો એ બધાં જેમાં ઘઉંની રોટલી સૌથી છેલ્લે હતી જે તમને પચવામાં પણ ભારે પડે અને એનામાં પોષક ત તો જે આ બાજરા નાને જુવારીના રોટલામાં હોય ને તેનાં કરતાં ઓછા હોય. એટલે એમ‌ જોવા જઈએ તો આ જુવારીના રોટલા ને એવા ખાઈએ ને તો એ સારું. જુવારીનો રોટલો જો બરાબર પ્રોપર બનેલો હોય ને તો મીઠો લાગે સરસ લાગે. તમે કોઈબી શાક જોડે ખાવ તો તમને ભાવે એમ.
હા એ જ ને અમણાં અમારે જુવારનો જ બનાવેયોતો રોટલો એટલે આ વખતે જુવારનો બનાવે તો આમ અમે મકાઈ ખાઈએ. અને આમાં પાછો શું થાય કે. આપડે જોવા જઈએ ને તો અમારે સાંજનાં ટાઈમમાંજ. ચોમાસામતો અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર તો રોટલા અંને. પર ખીચડી હોય જ એક વાર આઈટમ હોય ખાલી બસ. બાકી જો રોટલા હોય ખીચડી હોય સાંજના ટાઈમે તો. અમારે ખીચડી અઠવાડિયામાં એક વાર તો ફિક્સ જ હોય શિયાળમાં. કારણ કે શિયાળામાં કોઈ આઈટમો એટલી બંધી બનાવે નઈ જલ્દી. એના કારણે. અને
જે જે શિ શિયાળામાં શું છે જનરલી. સબ્જી ને શાકભાજી ને એવું વધારે મળતું હોય અમારે અહિંયા. તો સૌથી વધારે આઈટમો મતલબ થોડી ઘણી નવી કે એવું હોય ને તે શિયાળામાં વધારે મતલબ બને. એવું કંઈક નવી નવી આઈટમો બનાવતા હોય તો જનરલી બાકી તો અમણાં ચોમાસાના ટાઈમમાં શું છે અમણા શાકભાજી ઓછી બોઉ ઓછી મળે એમાં મતલબ પરવર ને એવું બધું મળે તો એ શાક લાવીએ તો એ થોડું ઘણું બનાવે પણ એ બોઉ ઓછા ભાવે
હા એ એ વાત તો તમારી સાચી અને તમે વઘારેલી ખીચડી ખાધેલી છે?
હા ખાધી છે ને રાતે મતલબ જે ખીચડી બરી બચી હોય ને તો તે એ સવારે છે તે વઘારી નાખીએ હા
હા એટલે જ ને પાછું વઘારેેલી ખીચડી ખાવાની પણ એટલી જ મજા આવે જે સાદી ખીચડી કદાચ ના ભાવતી હોય ને તો એ ખીચડીને વઘારી દે તો તોય ચાલે. મોજ ખીચડી જ ખાઈએ છે ને આપડે.
સાદી ખીચડી તમે ખાવ ને એના કરતા ઘણી બેટર આ વઘારેલી લાગે. કારણ કે હું છે ને પેલા સ્કૂલે જતો ને તો મારે મતલબ દસ વાગ્યાનો અહ પોણા અગિયાર નો ટાઈમ હોય. તો ઈ દસ સાડા દસ વાગે સવારે એટલું બધું વેલું જમવાનું બને નઈ કારણ કે ટિફિન કેવું બનાવતા નહીં ને. તે ઘર જોડે જ હતું એટલે તો સવારે જે તે સાંજની ખીચડી કે એવું હોય ને તો તે સવારે વઘારી દેય. એટલે રોટલી કે એવું હોય ને સવારનું તો એની એને ગરમ કરી તેલવાડી કરીને માખણ અહ રોટલી અને વઘારેલી ખીચડી એ ખાતો એ મતલબ બસ્ટ સૌથી સારું લાગે બેસ્ટ. લાગે અને આખો દિવસ પછી જમવાનું મતલબ કશું બીજું હોય નઈ ને તો પણ ચાલી જાય એનાથી
તમારી સાચી છે કે આખો દિવસ પછી કઈ જોઈએ નહી અને પાછુ તો કે કોલેજ નો ટાઈમ જતો કે તમારે જમવાનું કઈ ઠેકાણું જ ના પડે એવો
હા એટલે
હોય છે.
બધા બાકી તો તમે જે દેશી ખીચડી ખાવ ને એના કરતા તો વઘારેલી કોઈ બી ને પૂછજો તમે વધારેલી સૌથી વધારે જ ભાવ તી હોય તે પણ સવારે વઘારેલી હોય તો.
હા અને પાછું અમારે તો શું કેવાય હવે મારી વાત કર તો મને ખીચડી કે જો ખાવાની થાય ને તો હું છાયને ખીચડી ખાવ વધારે વઘારેલી ખીચડી અમારે બઉ બન તી નથી એટલે એનો તો ઓપ્શન જ નથી મળતો. પણ ઓમ ખીચડી માં ક્યારેક પૂછે મમ્મી કે કડી ખીચડી કે ખીચડી તો પછી અમે ખીચડી દહીમાં નાખી ને છાસ નાખીને ખાઈએને તો મજા આવે. પેલુ કઢી ભેગી એ મજા આવે પણ કઢીમાં ઈ અમારે એન સિવાય પછી આપડે કડી રોટલાને એ બધું પણ ખાવાતું જ હોય છે તમને ખબર જ હશે. તમે ખાવ છો કડી રોટલા ને એવું?
ખાઈએ છે ને કઢી રોટલે તો વસ્તુ સારી હવે ખીચડી હોય ત્યારે છેતે એકલી ખીચડી શું છે કે મોડી મોડી ભાવે નય. તો કઢી બની હોય તો કઢી એમાં નાખીને ખાઈએ કાં તો પછી ખીચડીને છાસ જોડે ખાઈએ. એટલી ખીચડી અને છાસ ને રોટલી બની હોય તો બાકી તો જનરલી કડી જોડે ખાવીએ ને તો બહુ જોરદાર લાગે અને બાજરાનો રોટલો અમારા અહિયાં મતલબ કઈ રીતે બાજરા નો રોટલો બને અને ક્યા કઢી બને ક્યાંક. તો પછી બાજરાને રોટલાને અ ગોળ અને ઘી નાખીને મતલબ લાડવો બનાવી એ. તો એ લા ડવો અને કઢી એ બે વસ્તુ બનાવે ને તો બઉ જોરદાર લાગે, એના જોડે અમે ખાઈએં. શિયાળામાં જનરલી આ વધારે બનતું હોય એટલે એનાથી શું છે પેટ પણ ભરાઈ જાય અને શરીર ને પોષક તત્વ બી મળી રહે, ઘી હોય, ગોળ હોય, બાજરો હોય એટલે.
હા અને પાછું શિયાળામાં તો આપડે પછી પેલુ શું કેવાય ગુંદર પાક પહિ ખજૂરપાક મેથી પાક આવા બધા કેટલા બધા પાક બનાવતા હોય છે તમને આ બધા પાક ભાવે છે, ખાવા ગમે છે?
અ અમારે અહંયા મતલબ આપડે જે કમ્યુનિટી માં કે છે ને કો્ટો બનાવે તે વધારે બને જનરલી તો એ ખાઈએ છે એમ ભાવે. પછી બીજું છે તે અડદિયા પાક આવે કે બધા એ બધા પાક આવે ને હું છે તે ફર્સ્ટ ટાઈમ તમારે એ બાજુ આવ્યો હતો ને તો વડનગર જયારે અમે સ્ટેશન ઉપર ઉતર્યા ને શિયાળામાં તો ત્યારે બધી જગ્યાએ અડદિયા પાક અડદિયા પાક તો મેં મને એ વસ્તુ નો ખ્યાલ ન હતો તો મેં મારા ફ્રેન્ડ ને પૂછ્યું તો એને કીધું કે અહંયાની ફેમસ આઈટમ હશે. પછી એક જણા ને પૂછ્યું કે અડદ માંથી બને એટલે અમે કીધું રેવા દે નથી ચાકુું કેમ કે કડક કડવું લાગે અડદ એમ જોવા જઈએ તો. તો એ ટાઈપનું હશે પણ પછી એટલે અમે ટેસ્ટ નથી કર્યું બાકી તો નામ તો બધા ના સાંભળ્યા છે. એટલું બધું ટેસ્ટ નથી કર્યું મેથીપાક, અડદિયા પાક એવું હ આજે કોટ તો કહીએે ને તેમાં બધી વસ્તુ આવી જાય એટલે એ જે
જયારે આવાનું થાય એ વખતે લેતા આવ્યો તો ટેસ્ટ કરજો તમે મજા આવશે.
ના એવુ વસ્તુ નઈ, તમે ચાખ્યું છે?
ના મને નથી ભાવતું એ પછી કચરું આ બધું શું ભાવે છે.
હા એ કચરિયું બી સાંભળ્યું હતું ત તમે ત્યાં વડનગર એ ફેમસ હ કચરિયું બધી જગ્યાએ મળતું હતું, અડદિયા પાક કરતા કચરિયું બધી જગ્યાએ મળતું. એ શું આવે કચરિયું?
કચરીયામાં એવું બધું હવે આપડે મતલબ કે શિયાળામાં વધારે ઠંડી પડતી હોય ને એના કારણે તમને શરીરમાં ગરમી બની રહે એટલા માટે આવી રીતે જ સુકા મેવાઓને બધું ભેગું બનીને બનતું હોય છે. મને નથી ખબર મને તો ભાવતું જોવું પણ નથી ગમતું અને હું ચાખતો પણ નથી. કારણ કે એક વાર ચાખ્યું હતું ને તો ઓકાર આવે ને કે પછી બીજી વાર ખાવાનું મન જ ના થયું અને હવે તો જોવું ન તો એય નથી ગમતું એટલા માટ ટે દૂરથી એમ કચરિયું આવેને અમારા ઘરમાં તો મમ્મીને પપ્પા નેને એ બધાને ભાવે તો પછી એ બધા એટલા એટલા એમને એમ ખાતા મને એમ થાય કે આ કેવી રીતે ભાવતું હશે એ બધા ને. મને તો ગુંદર પાક ખાવાનો થાય ને તો એમાં પણ